હેલો. હેલો ઓ મને અવાજ આવે છે તમાર કમ્પ્લેટ.
હા તો આજે આપડે સ્વચ્છતા વિશે વાત કરીએ. બરોબર સ્વચ્છતા વ્યક્તિ ની જવાબદારી છે કે સરકારની બરોબર.
હા એ તો વાત સાચી કે સ્વચ્છતા તો હોયને હ વ્યક્તિ ની જ જવાબદારી
નથી કઈ સરકારની જવાબદારી કારણ કે કચરો આપડે કરતા હોયને પછી સરકાર એમ ત શું કરે.
હા એ વાત તો તમારી સાચી છે. જો આપડે જ સાચવવીશું તો કચરો જ્યા ત ફેલાશે અને એના સ્વચ્છ જ રહેશે બધી જગ્યા સુધીમ પછી રોડ રસ્તાની આજુબાજુ પછી કે ફેલાતી જાય છે. લોકો કે આપડે કચરો નાખ એનાથી કઈ નઈ ફરક પડે પરંતુ બધા લોકો આવી રીતે માઈન્ડસેટ રાખે તો પછી રસ્તાની આજુબાજુ કચરો વધતો જ જાય વધતો જાય એના કારણે ગંદકી વધારે ફેલાય એના ગંદકી ફેલાય એનાથી રોગચાળો ને બધું પણ એટલું જ વધારે ફેલાય.
અને મારા ખ્યાલથી તો જે સ્સ્તા દરેક વ્યક્તિની જે જવાબદારી હોય અને જો બધા સમજીને જો કચરો પોતાની જગ્યા પણ નાખી દે તો સરકારે કશું કરવાની જરૂરત નથી ને અને સરકાર જ બધું કરી દે હા સરકારની એટલી મોટી જવાબદારી છે કે ભાઈ પૂરતા પ્રમાણ કચરા પેટી કે પછી હજ મોટા મોટા રસ્તાઓ છે તો એના સફાઈ કર્મચારીઓ હોય એની બધાની વ્યવસ્થા એને કરવી જોઈએ. પણ કચરો તો આપડણે કચરા મેટીમાં જ નાખવો જોઈએ.
હા એ વાત તો તમારી સાચી છે. ત જો તમે જો લોકો કચરો રસ્તા પર ફેંકે તો કેવી સમસ્યા થાય એના વિશે તમે જણાવી શકો
હા થાય જ ને કારણ કે જો વધારે બધા આપડે પશુ ફરતા હોય હ રસ્તામાં અને ગરબગ ખાવાનું નાખેલું હોય એમાં કચરો હોય એક પ્લાસ્ટિક ની ગોથળીઓ હોય બધું જ હોય તો અત્યારે મે એમ રડ ની અંદર કે ગાયના મેટમાંથી એમને બેગ નની લોગે એટલું ક કેને એવું કઈ અંદાજ તો નથી મને જેટલું મજા નથીતું મેં એટલી બધી ગથળીઓ કાઢી મતલબ આખું મેવ બધી ગોથળી વધીનેને પેટ ફાળને પછી અંદર કોથળીું ગાડી વિચારો બધું હ ને આપડે આપણા માટે નહ પણ
દરેક ના માટે બધું નીચાવાની જરૂર છે કચરું કજર ટીમ જ નાખવો જોઈએ
હા એ વાત તો સાચી છે સરકાર સ્વચ્છતા માટે કયા કયા પ્રકારના કામ કરે છે ખબર છે તમને
સરકાર ઘણા પણ કામ કરતી હોય છે એનાથી શાળાઓમાં બાળકને શીખવાડ છે બાળકને મતલબ જ્ઞાન પડતું આવે જો બાળક પહેલેથી જોઈ બધા વિચારો અંદર નાખી દે મગજમાં કે આપડે કચરું નાખો છે તો એ બધું પેલેથી માણસને સમજણ જ મળી જાય અને બીજું કે બધા નચરો છે મોદી છે આપ વડા પ્રધાન એમને પણ પાસ્તા વિશે ઘણું હતું અને બે જગ્યા બધું સોસાયટીઓ હોય કે મોટા મોટા રસ્તા હોય એનામાં સાફ સફાઈ મા આવે છે એમને પણ એટલું બધું આયોજન કરતા હોય સવારે મેહેલા આવી જતા હોય છ વાગે એનું કામ પણ સારું હોય છે એ એમનું પોતાનું કામ કરી જ જાય છે અને સવાર થી માની સાંજ સુધીમાં લોકો એટલો બધ કચરો નાખે છે ને કે સરકારે શું કરે એ બી તો દર રરોજ એમના મ્યત્યુ આવતા હોય સ્થાપન કરતા હોય એટલું બધું કામ કર જ છે પણ દરેક વ્યક્તિને વિચારવાનું છે કે શું કરવું કે ના કરવું
હા એ વાત તો તમારી સાચી છે શું તમે સ્વચ્છ ભારત અભિયાન કરી રીતે ચાલે છે કે શું છે તમને ખબર છે
એ ભારત ન ચાલે તો છે ને ઘણું કારણ કે અત્યારે બધામાં આવે ને એેલું પણ આપવામાં આવતું હોય કે જે શહેર અને સ્વચ્છ હોય ને એને ક્યાંક ઈનામ આપવામાં આવતું હોય એટલું બધું પણ કરે છે તે લોકો સમજતા નથી એવું મેં સાંભળ્યું તો છે પણ એક ઘેર તો મને પણ નથી ખબર તમને કઈ ખબર જ જણાવજો
હા મને પણ એ એ બધું તો નથી ખબર ખાલી આ તમે કીધું એ એજ ખબર હતી એ કે સરકાર દરેક રાજ્યમાંથી એક જિલ્લો એવો પસંદ કરે જે એકદમ ક્લીન હોય એમાં વચ્ચે એક વાર આપડે આપડા પાટણનું પણ નામ આવ્યું હતું એમાં એટલે મને ખબર છે બાકી તોમ ના ખબર હોય પરંતુ
પછી કેટલાક લોકો એવા પણ છે કે ચહેર સ્થળોમાં થૂકી દે છે અથવા આપડે કોઈ પાણીની બોટલ લઈને લીધી હોય પ્લાસ્ટિકની બોટલો કે પછી કોઈ મળી ગ કે બેેપર કેવાય એને એ પણ બધું ખાધું હોય નાસ્તામાં એમનેજ ફેકી દે છે એ એ બધી આદતોને બદલવાની જરૂર છે કાર કે પોતાના ઘરની અંદર કશું કતા નથી અને બાર જ જાય ને આસપાસ ના બધા વિસ્તારો હોય
એટલું નહી પાછો પોતાના ઘરની આગળ બા આગળ પાછળ ક્યાંય કશું નથી કરતા પરંતુ દૂર જઈને બધું કરે છે તો પછી દૂર જઈને પણ તમે શું કરો છો ત્યાં પણ કોૂક નું ઘર હોય શકે કે કોઈ રતા પણ હોય શકે એવું હોય શકે ને ખોટું એમને બધાને નુકસાન પહોંચે મતલબ હેરાન થવું પડે એવું આપડે શું કરવા કેવું જોઈએ જો આપડે કોઈક આપડે ઘરની આજુબાજુ કચો નાખી જાય તો આપણને કેવું ગંદુ લાગે
હા એ તો વા તમારી સાચી જ છે ને અને પાછું એવું પણ આપ સરકાર એટલા બધા કામ કરે છે ને જે પેલા ને અચરો ભાઈ ફેંકવો પડતો આપડે એક બીજાની આજુબાજુમાં જેને બધા ફેંક્યા હતા કે બાળ ઘર ની આગળ ખરાબ હશે તો મને તમને ગમશે ને તો એ આજુબાજુને ઘરમાં ઘર આગળ કોકને ખાલી જગ્યા મળી હોય એનામાં કજરો ભે ગયા અને અત્યારે તો કેવું છે બધાને ઘરની આગળ કચરાની ગાડીઓ આવતી હોય છે અત્યારે સરકારે એક અભિયાન ચલાયલું છે અને એમાં પણ બધા એને સહયોગ કરતા જ હોય છે અને અમે અમે જેમ લઈએ છેીએ ને એમાં તો એવા છે ને લોકો કે કચરાની ગાડી આવે ને તો પણ એ બધા જઈને બારે જઈને નાખી આવતા હોય એવા પણ લોકો છે જ અત્યારે આપણે
હા હા એ તો છે કે હવે કચરાની ગાડી હવે બધાને ઘરની આગળ તો ના આવે અને ઘરની આગળ આવતી ને તો કેટલા કેટલા બધા આવસુ લોકો કે હવે આપડે જવું બારે એક્ટિવા લઈને તો એ વખતે આપણે નાખતા જઈશું ખોટું હવે આપણે હણા હેરાન થઈ ને જવું એવા વિચાર ચારા વાળા પણ લોકો હોય છે
હા એજ નહી એ મેં સાંભળેલું એવું કરતા હોય છે એમ કે એમ ચાર બદલવાની જરૂર છે જો પહેલેથી બાળક શખવામાં આવેલું હો તો મોટા થઈને એ બધું સમજી લે આવું કધું કરે નહી અત્યારે તો બધા બાળકો બધા હોશયાર જ હોય છે પણ એ બધું એેલેથી શાળાઓમાં થોડું જ્ઞાન આપેલું હોય ને તો સસ્તા વિશે ને એટલબ જાગૃત થાય દરેક વ્યક્તિ અને બીજું એક કે આપણેે જે બધ કચરો હોય સૂકો કચરો મીનો કચરો તો એને કઈક કચરામાંથી એવું કઈક બનાવે છે ને લોકો કે કચરાનો ફરીથી ઉપયોગ થાય કાર પ્લાસ્ટિક હોય પ્લાસ્ટિક એ એક વાર વપરાય ગયું હો પ્લાસ્ટિક ન બ ના ઉપયોગ કરીને આખું બના નવું અને પ્લાસ્ટિકને ફરીથી પ્રશ્ન આપણેઈ શકીએ એવી રીતે બનાવવામાં આવે છે એ પણ સારું એવું જ છે સરકારનું ક
હા એ વાત તો છે તમારી સાચી વાત છે કે સરકારનું એ કામ સારું છે કે બેસ્ટ માંથી બેસ્ટ બનાવતા હોય છે અને જો તમે વિદ્યાર્થી ન કર્યું ને તો પછી એમાં પણ ખબર છે તમને ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થી મોડા આવે તો એમને ત્યા આપવામાં આવે છે કે શિસ્તમાં ના હોય તો દંડ આપવામાં આવે છે પનિશમેન્ટ આપવામાં આવે તેની જગ્યા એવી પનિશમેન્ટો આવી છે કચરો સાફ કરવાની કે એવી પનિશમેન્ટો આપે ને તો શાળા પણ સ્વચ્છ રહે અને વિદ્યાર્થીઓને પણ બધી જગ્યાએ સ્વચ્છ રાખવાનું શ છે જો વિાર વિદ્યાર્થીને પણ એમ થાય કે જો હવે આપડે અહીંયા કચોડ નહી લ તો પછી આપણને પનિશમેન્ટ આવી મળશે જ નને કચરો સાફ કરવાની એવા વિચાર થી પણ કચરો ફેલાવાનું બંધ કરી દે
હા એજ સરકારે પણ એમને થોડું પગલા લેવાની જરૂર છે કારણ કે એ દેશની અંદર મધ એવું જ છે કે ભાઈ જો કચરો નાખે કે બધ થૂકે કે બધું કરે ને તો હજાર રૂપિયા એ કે ભાઈ પાંચ હજાર રૂપિયા દંડ ની એમ બધું હોય છે તરત જ પોલીસે આધાર કારડ ક ના ઘ એવી ખ સજા આપે ને મજૂરી કરાવ જેવું કઈ કામ કરાવ હ જેથી ને એકને જે સજા મળે ને તો દરેક વ્યક્તિ બધું સમજી શકે
હા એ વાત તો તમારી સાચી છે અને મેં સાંભળ્યું છે કે આમાં ઘણા લોકો એનજીઓ પણ ચલાવતા હોય છે આ આ રીતે આ સ્વચ્છતા માટે તો એમાં કેવું શું હોય છે
એ એનું મને એટલું બધું તો આઈડિયા નથી પણ બ ચલાવતા તો હોય જ છે કારણ કે એને વિશેની બધી માહિતી આપતા હોય છે અને જો હોય ને આડોશી પાડોશી બધી જગ્યા એવી રીતે કચરોમાં અડેલોું હોય ને બધા આવે એ બેગ જે બધ સફાઈ કર્મચારીઓ હોય ને એને બધાને લઈને અને એને મિસેસ સમજાવે અને બધું કચરું આખું મિસેસ સાફ કરી દે મતલબ અને બધું પણ કરતા હોય છે
હા એટલે હું એક રીતે જોવા જઈએ તો લોકોમાં જાગૃતિ ફેલાવા માટે કે તમારે સ્વચ્છતા જાળવવી જોઈએ અને કચરો જ્યાં ત્યાં ના નાખવો જોઈએ
હમ હા અને સરકાર પણ એ બધું કામ માટે સપોર્ટ કરતી હોય છે કારણ કે સરકાર પણ અત શું રસ મે એક વાર ને એ પ્લાસ્ટિકની ડોલ આવે છે કચરો નાખવા માટે અમે સૂકો ગજરો ને એનો ગજરો બધો અલગ કરીને પછી આપડ નાખવાનું ને અને એમાં જે ગાડી આવતી ને કચરાની એની અંદર અલગ અલગ બોક્સ હોય છે તો એની અંદર અલગ અલગ નાખવાનું હોય છે બધ અંદર સરકાર પણ આપડા સપોર્ટ કરતી હોય છેમાં આપણે સરકાર ન નથી કરતા
હ
એ બધું આપડણે કરવારની જરૂર છે
હા એ તો છે અને પાછું સરકારને પણ થોડોક નિયમો કડક બના જોઈએ કે આવી કોઈ પણ વ્યક્તિ જો રસ્તા ઉપર કે કોઈ જાય જગ્યા ઉપર કે જે સ્વચ્છતા હોય એવી જગ્યા ઉપર કચરો ફેલા તો એને દંડ કરવામાં આવશે ઘણી જગ્યા ્યા હોય છે બોર્ડ મારેલા જેમ કે મામલતદાર ની ઓફિસ હોય છે તો કે અહિયાં જો તમે ચૂકશો કે સ્વચ્છતા મતલબ કચરો ફેલાવશેો તો પછી કે તમને બસો રૂપિયા દંડ કરવામાં આવશે તો એવી રીતે બધા જો એવું રાખે ને તો પછી તો પણ લોકો સ્વચ્છતા જાળવવાનું શીખી જાય
હા એ તો તમારી સાચી છે હું તો એવું માનું છુ સંપૂર્ણ એતે સહમત જ છુ કે પસ્તક સરકારની નહી પણ દરેક વ્યક્તિની આમ ધારી છેે તમારે શું કેવું છે
હા એ વાત તો સાચી છે કે સ્વચ્છતા જવા એ દરેક વ્યક્તિ ની જવાબદારી છે ખાલી સરકારની નથી
ઓકે ચલો
ઓકે બાય
ઓકે બાય